જય શ્રી ક્રિષ્ના.
જય શ્રી ક્રિષ્ન.
શું હાલ છે તારો?
મજામાં મજામાં, અમારો કેજો.
હું પણ મજામાં છું, મોટાભાઈ. આજે આપણે ઇન્ટરનેટના ફાયદા અને ગેરફાયદા વિશા પર ચર્ચા કરીએ.
હમ, ચાલો ચાલો, બહુ સરસ વિષય છે. આજના સમ સમયમાં ઇન્ટરનેટ આપડા જીવનનો અભિ અભિત્ર ભાગ બની ગયો છે.
સાચું કહ્યું, સવારથી સાંજ સુધી આપડે કોઈ ને કોઈ રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ.
હમ. હા, ભલે ભલે, અભ્યાસ માટે હોય મનોરંજન માટે હોય, કે પછી મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે હોય.
સાચો કહો છો, પહેલા લોકો માહિતી મેળવા માટે પુસ્તકો અથવા અખબારો પર આધાર રાખતા હતા.
હમ, પરંતુ આજે કોઈ પણ માહિતી માત્ર થોડા સેકન્ડમાં મળી જાય છે.
હમ, હા. ને જો આપડે જોઈએ, તો મારા મનમાં એક સવાલ આવે છે કે, જો વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટ કેટલું ઉપયોગી છે?
મારા તો ખુબ જ ઉપયોગી છે. હું તો વિચારું છું, વિદ્યાર્થીઓએ ઓનલાઈન ક્લાસ, વિડીયો કે લે કે લેકચર, ઈ બુક્સ અને વિવ વિવિધ કાર્ય દ્વારા નવી પુસ્તકો એ શીખી શકે છે. છે, વસ્તુઓ શીખી શકે છે.
સારો સારો, મેં પણ અ ઘણી બાબતો ઈન્ટરનેટ દ્વારા શીખું છું. જે પણ મને વાંચવામાં નહીં આવે, કે મારાથી ના થાય, તો મેને એ ઇન્ટરનેટમાં મૂકી દઉં, તો એનું બધું સોલ્યુશન એ મળી જાય.
હા, આજકાલ તો બધું ઇન્ટરનેટમાં મળી જાય. જોવ પણ શીખવાનું હોય, બધું. હું પણ ઘણી વાર, હું પણ ઘણી વાત વખત મુશ્કિલ મુશ્કેલમાં પડું, અગર કંઈ ની સમજમાં આવે, તો સરળ રીતે સમ વિડીયો દેખી લઉં. તો, સરળ રીતે સમજમાં વિડીયો પણ બની જાય.
સારો, અને ઇન્ટરનેટ દ્વારા લોકો ઘરે બેઠા કમાડી પણ શકે ને?
હમ, આપડે લોકો કરીયે છીએ, હા ફ્રીલાઈન્સ, ઓનલાઈન, બિઝનેસ અને ડિજિટલ માર્કેટિંગ જેવા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે.
સારો સારો અને જો અ ઇન્ટરનેટથી આપણને બહો ફાદો ફાયદો થાય છે, ઓનલાઈન બેંકિંગ પણ અ એનાથી થઈ જાય છે, અને એ જીવનને સરળ બનાવી દે છે.
હમ, ખુબ જ સરળ બનાવી દેશે બિલકુલ. હવે બેંકમાં લાંબી લાઈનમાં ઉભા રહેવાનું શરૂ નથી, જરૂરત નથી, તમારા ઓનલાઈનથી બધું થઇ જાય.
હમ, સારું સારું મનોરંજનમાં પણ આપ અ ક્ષેત્રમાં જોઈએ તો આપણે ઇન્ટરનેટ મોટો ફાળો છે, જો આપડા પાસે ઈન્ટરનેટ ના હોય અને મોબાઈલ હોય તો આપડા જીવા કેવો છે કે આ એક માણસ માસ માણસ તો છે, પણ એનામાં સાસ
હા, જીવ નથી હા. સરસ સર એકદમ સાચી વાત કીધી ભાઈ. હા, લોકો ફિલ્મો ગીતો રમ હૂં રમત ગમત અને અન્ય કાર્યક્રમ સરળથી જોઈ શકે છે ન એટલે તો ભાઈ
પરંતુ જે અ જે આપડે વાત કરી એ તો ઇન્ટરનેટમાં ફાયદા થઈ ગયા પણ અ કોઈ મ કોઈન કોઈ વસ્તુ નો ફાયદો પણ હોય છે અ અને ગેરફાયદો પણ હોય છે આજ રીત તે ઇન્ટરનેટ નો કેટલાક ગેરફાયદો પણ છે.
હમ આ તો ચોક્કસ ભાઈ ફાયદો અને ગેરફાયદો બંને જ હોય દરેક વસ્તુના બે પાસ પાસા હોય છે.
હા તો તમારા હિસાબથી ઇન્ટરનેટનો સૌથી મોટો ગેરફાયદો શું છે?
મારા મતે સમયનો બગાડ ઘણા લોકો કલાકો સુધી સોશિયલ મીડિયા પર સમય પસાર કરે છે ને બહુ ટાઈમ વેસ્ટ બહુ કરે મારા મારા.
આજે આપડે જોઈએ કે ક્યારેક કોઈ પાંચ મિનટ માટે ફોન ખોલીએ અને એ કહે છે, કે ચાલો પાંચ મિનિટ આરામ કરીને ફોન જોઈ લું પણ એના પાંચ મિનટ ક્યારેક એક કલાક પસાર થઈ જાય એને ખબર પડે એ તો સ્કોરલિગ સ્કોરલીગ કરતા એનો પાંચ મિનટ, એક કલાક વધી જાય પણ એને ખબર જ નહીં થાય કે મારો પાંચ મિનિટ તો પચપન મિનિટ પેલાસ થઈ ગયો.
હા હા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ભાઈ વિદ્યાર્થીઓ સચે કે હા ભાઈ ચાલો માઇન્ડ ફેશ કરી લે, પાંચ દસ મિનિટ સોશિયલ મીડિયા જોઈ લે, પાંચ દસ ને એક કલાક બે કલાક થઈ જાય.
હા, સારું તો મારા મનમાં એક સવાલ ચાલે છે કે શું ઇન્ટરનેટની લત લાગી શકે?
હા, જો કોઈ વખતે સતત ઓનલાઈન રહેેવાની ટેવ પાડી લે તો લતનું શું ધારણ કરી શકે છે.
તેના કારણે તેના કારણે આપ અભ્યાસ અને કામ પર અસર પડે છે ને
હા બો હ કોઈ કોઈ બાળકો ભાઈ ગેમ રમે ગેમ એને લત લાગી જાય આપડે ન્યુઝ પણ આવે કે ભાઈ ગેમથી એ મારી દીધું એકને હમેશા લતથી
હા સારુ એ
સ્વાસ્થ્યને પણ અસર કરે છે. હા અને માનસિક સ્વાસ્થ્યને પણ આપણે અસર થઈ શકીએ છીએ તેનાથી
અને સાઈબર ક્રાઈમ વિશે તમે શું કહો છો
તે ઇન્ટરનેટ નો ગંભીર ગેરફાયદો છે પેકિંગ ઓનલાઈન છેત્ર પીડી અને ડેટા ચોરી જેવી સમસ્યાઓ વધી રહી છે.
એટલે આ જાડે લિન્ક્સ પર ક્લિક કરવું જોખમી હોઈ શકે ને
હા બો જ નહી નહી ભાઈ એ તો બહ જોખમી છે. જે ક્યારેક તમે એમ જ વિચારો કે ભાઈ આ શું ક્લિક શું લિંક છે એમાં જેવું જોવા ગયો તો તમારા બેંકમાંથી પૂરો પૈસો ઉડી ગયો. એ તો ભાઈ બોવ એટલે જ ઓપન જ નહી કરવાનું. ખોલવાનું જ ની કઈ પણ લિંક કોઈ પણ શેર કરી જયારે જાણકારીની હોય ને બોલવાનું જ ની
અને પોતાની વ્યક્તિત્વ માહિતી કોઈને આપવાનું નહી જોઈએ ને
હા કોઈ ની કોઈ ની સોશિયલ મીડિયા પણ ઘણી વખતે ખોટી માહિતી ફેલાવે છે બો ફેક ન્યુઝ પણ ફેલાવે છે.
સાચું કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની તપાસ
તપાસ હ એ તો ભાઈ સાચ સાચી વાત પહેલે તપાસ કરી લો કે ભાઈ શું છે સહી છે કે ની ભાઈ સારું છે ઇન્ટરનેટ ના કારણે લોકો બહારની પ્રવૃતિઓ ઓછી કરી રહ્યા છે એવું તને લાગે છે કા
હા હા સારું ઘણા બાળકોને હવે મેદાનમાં રમવા કરતા મોબાઈલ ફોન પર વધુ સમય પસાર કરતા હોય એ લોકો જો આપડે જયારે બચપનમાં હોય તો આપડે ક્રિકેટ રમવા માટે ગ્રાઉન્ડમાં જતા તા હતા પણ આજના બાલકો જે હોય છે ને એ ક્રિકેટ પોતાના મોબાઈલ પર રમે છે.
હમ અને એનાથી બાળકોનુ શરીરિક સ્વાસ્થ્ય પણ અસર પડે છે બોડી લુઝ છે એટલે તો પહેલા લોકો ને તમે જોવું તો ભાઈ અસી અસી નવે નવે વર્ષ તક જીતા હોય ને આજ આજ ચાલ તો ભાઈ પચપન લાઈફ જ છે આપણે
હા જે સાઠ સાળ જી ગયો તે થાય કે બઉ જી ભાઈ એનું જીવન પૂરુ થઈ ગયો.